નમસ્કાર મજામાં કઈ નહી હવે જ થોડો આરામમાં બેસ્યો હતો
તો મિત્ર આજે હું તમને મારા એક ટોપિક વિશે થોડી ઘણી માહિતી અ જે મારો એક વિષય સે એના વિશે હું થોડી ઘણી માહિતી તમારા પરથી મેળવા માંગુ સુ તો શું તમે થોડો ટાઈમ મને તમારો.
હા કશું વાંધો નહીં શેર કરી શકો છો.
હા મિત્રો તો તમારા જે મારો વિષય સેએનું નામ સે સામાન્ય જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ તો મિત્રો તમે જોઈ શકો સો કે આજના સમયમાં જે આપડી ટેકનોલોજી એ ખુબ જ વધી રહી છે. ને એના વગર આપણું જે જીવન છે એ પણ ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે તો મિત્ર તમને એવું લાગે લાગે છે કે આપણા આ ટેકનોલોજી છે એનાથી આપણે ખુબ જ આગળ વધી રહી છે.
હા મને લાગે છે કે અવે આપણે આ ટેક્નોલોજિ ના લિ ધે આગળ વધી રહ્યા છે ખુબ જ.
હા મિત્ર કારણ કે આપણે જોવા જઈએ તો પહેલાના જે સમયમાં હતું તો સામાન્ય રીતે એક મોબાઈલ પણ કે જે ટ્રેકટર કે પછી બીજા બજા એવા જે ટેકનોલોજી હતી એ પણ સારી રીતે નય હતી ને દરેક વ્યક્તિને કે પછી જે લોકો છે એ લોકોને સારી રીતે મળે એવુંું ના હતું તો પહેલાના જમાનામાં આપણે મિત્ર જોવા જઈએ તો જે ખેડૂતો હોય કે જે લોકો હતા એ એ ટોકનોલોજીનો યુઝ ન અ ઉપયોગ નહી કરતા હતા કારણ કે તે સમય દરમિયાન આટલી બધી ટેકનોલોજી વિકસેલી નય હતી. આજના પણ આપણે અ જોવા જઈએ તો જે સામાન્ય જી જીવન સે આપણું ચાલી રહ્યું છે એમાં આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા છે તો એમાં આપણે મોબાઈલનો ઉપયોગ કરતા છે લેપટોપનો એવા ડિજિટલ ગેજેટ છે એનો ઉપયોગ કરતા છે તો એનાથી મિત્ર આપણને એવું થાય કે આપણને સારા માટે છે કે ખરાબ માટે છે.
એ આપણા સારા માટે હોશે અને એનાથી આપણા પર નુકસાન હો છે આપણે એનું મેન્ટેનન્સ જાળવવું જોઈએ જેવું કે આપણે એ સારા માટે ઉપયોગ કરીશ તો એ સારું એનાથી થશે. અને જો એનું વધારે. પડતું આપણણે. તો ઘરે તે નુકસાન થઈ શકે સે એનાથી.
હા મિત્ર તમારી વાત તો તદ્દન સાચી સે. કારણ કે ટેકનોલોજી એવી વસ્તુ છે કે યોગ્ય રૂપે સ્વરૂપે કે આપણે એનો ઉપયોગ નહીં કરીએ તો એ પછી આપણને જ પ્રોબ્લમ કે મુસ મુસ કેલી ખડી કરી શકે છે કારણ કે આપણે જોવા જઈએ તો. જે અ કોઈ પણ મોબાઈલ છે. એ લિમિટ વગર આપડે વાપ પર યાજ કરએ વાપરયાજ કરએ. તો એમાં જે મોબાઈલ. તે એ તો બગડશે જ પણ એનાથી જે આપણો જે ટાઈમ સે એ પણ બગડશે ને એનાથી. આપણા જીવન પર ખુબ જ આનો અસર. પડી શકે છે ને તમે કીધું તેમ ટેકનોલોજી એમ તો આપણે જોવા જઈએ તો ખૂબ જ. છે કારણ કે ટેકનોલોજી એવી વસ્તુ છે કે આપણને આટલું બધું જ્ઞાન કે એવું બધું રહેતું નથી પણ આપણે મોબાઈલનો કે કઈ ઉપયોગ કરીને. એ આપણેે જે માહિતી હોય છે. એ સારી રીતે કલેક્ટ કરી લેતા હોય છે ને આ હાલના સમય દરમિયાન પણ વિ તેઓ ખૂબ જ અહીં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે તમે જોતા હોય છે. કે આજના સમય દરમિયા જેેડ જીડીપી. કે જેમીની એ આ એવા બધા ટૂલનો ઉપયોગ કરીને એ લોકો સ્ટડી મટીરિયલ તરીકે એ લોકોનો ઉપયોગ કરતા હોય છે કારણ કે એ લોકોને કંઈ પણ કઈ પ્રશ્નો એક્ઝામ રિલેટેડ કે પેપર રિલે તે કે્યુએશશન રિલેટેડ અ અ જાણવાનું હોય તો એ લોકો એ ટેકનોલોજી નો ઉપયોગ કરીને એ લોકો મેળવી લેતા હોય છે. શું તમે પણ આ. લુઝનો ઉપયોગ કરો જો મિત્ર.
હા હું જ્યારે મારું કઈ સ્ટડી મટીરિયલ મની મળતું નહી તો હું આઠ ટેકનોલોજીનો જ ઉપયોગ. કર છું. જેવી રતેમે કીધું તેવું. ચેટજીપીટી ગૂગલ જેમીનાય કે પછી બીજા કોઈ અન્ય ટુલ જેવા માંથી હું સ્ટડી મટીરિયલ કલેક્ટ કરી અને એના પરથી સ્ટડી કરું છું.
હા, મિત્ર. આજના સમયમાં આપણે જોવા જઈએ તો જે વિદ્યાર્થી છે. એના જીવનમાં પણ ટેકનોલોજી ખુબ જ વધી રહી છે. એટલે કે ટેકનોલોજી જેમ કે, આપણે તે ખ ખેતી રિટેડ વાત કરીએ તો ખેડૂતો એને પણ આના સમય દરમિયાન ટ્રેક્ટર જે એના ઉપયોગ કરતા હોય છે. જેથી કરીને પાક અ વેલો અ અ ઉત્પાદન છે એ પણ વધે ને શારીરિક પાક એ લોકો મેળવી છકે એનાથી જે ટાઈમ નો બચાવ છે એ ખુબ જ થાય. તો આજના સમયે ટેકનોલોજી એ તું છે કે અ જે આપણને જે મળવાનું હોય એ ખૂબ જ ફાસ્ટ રીતે મળે. ને આપનો જે ટાઈમ છે એ સમય બચી રહે આપણને તમને મિત્ર એવું નહી લાગે કે આજના સમય દરમિયાન જે ખેડૂતોને ને ટેકનોલોજીનો ઉપયોગ કરતા છે એની ખૂબ જ અસરો
હા, મને લાગી ર હ્યું છે કે હાલના પર ટેક ટેકનોલોજી ના લીધે
હા, મિત્ર કારણ કે જો ખેડૂતો જો ખેતી નહી કરે તો પછી એની અસર આપણે બીજા બધા એ પણ ભોગવા પડે. કારણ કે આપડો ભારત દેશ છે એ ખેતી પ્રદાયિક દેશ છે ને એમાં જે ખેડૂતો છે એ લોકો ને જો સહાય ન મળે કે આવી બધી ટેકનોલોજી નો યોગ્ય રીતે ઉપયોગ એ લોકો નહી કરે તો એની અછર આપણે બધા ભોગવા પડે. કારણ કે ખાવાનું એ તો આપણને જોઈએ જ બધા માટે આજના સમયમાં આપણે જોઈએ તો અમુક એવા અ ડિજીટલ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાથી પણ ઘણા બધા નુકસાન હોય શકે છે. કારણ કે આજના સમય એવો છે કે ટેકનોલોજીથી આપણને કોઈ પણ અ જે છે એ થોડું એમાં કઈ આવતા કે થોડું એમાં કઈ પ્રોગ્રામિંગ ચેન્જ થતા એનાથી અસરો જે છે તે આપણા પર થઈ શકે છે. તને ખબર જ હતી કે કોઈ જે ટેકનોલોજી જે ટેકનીલ ટેકિકલ ઇફેક્ટ ના કારણે કઈ આપ ફોમ ભરતા હોય છે. એ ભરાતું નથી કે અમુક એવા મોબાઈલ હોય છે જે ફાટી જતા હોય છે શું તમે તમારા બાજુ એવા કોઈ કિસ્સ થેલા છે મિત્ર?
હા, થઈ ચુક્યા છે આવા ઘણા કિચ્છા જેમાં આપણે હવે આપણે ફોર્મ ભરીએ અને આ આપણને ફોર્મની ડેટ ના ખબર હોય જો એ લાસ્ટ ડેટ ના દિવસે ભરવામાં ભરવા જાય ને અને ભર તા એવું લાગે કે આ સર્વર એરર આવી જાય કે પછી બીજી કંડિશન ના લીધે ફોમ ભરાતું નહીં. એના લીધે આપણને પૂરી જિંદગી બો દવ પાર લાગી શકે છે. જેમકે હવે કોઈ જોબના જોબના ફોર્મ હ એ અને- એ જોબનું ફોર્મ ભરાય નહીં તો પછી આપણે એ જોબની આપણી એક્ઝામ આપી ના શકીએ. કે અને- જો એ જોબ ની આપણી પૂરી- તૈયારી કરેલા હોય અને જો ટેકનિકલ એરર ના લીધે આપણને ફોર્મ ભરાયા ના હોય. પછી આપણી જિંદગી પર- હા બો અસર પડી શકે છે. કેમકે આ જોબ આપણા માટે મહત્વ હોઈ શકે. કે છે. એના લીધે આ ટેકનોલોજી જેનું દૂરફાયદા હો છે.
હા મિત્ર તમારી વાત તો સા છે પણ આપણને હમણાં એવા આપડે થઈ ચુક્યા છે કે ટેકનોલોજી વગર આપણું જીવન અધૂરું જેવુ છે. તો તમને ખબર જ હશે કે આપણે જોવા જ તો તમારા આજુબાજુ કોઈ પંખા હશે કેમકે હમણા આપડે જોઈએ. તો ગરમીનો સમય છે જો પંખો જ ન હોય તો પછી આપડે કેવું જેવું ચાલી રહે? જો આપણને લાઈટ જ નથી મળતી તો પછી આપડી રાત કેવી રીત ના જેવી નીકળશે તો જોવા જઈએ તોં આપણને ટેકનોલોજી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે ટેકનોલોજી વગર આપણું જીવન ખૂબ જ અધૂરું છે કારણ કે ટેકનોલોજી એવી વસ્તુ છે કે એ આપણા જીવન સાથે ને આપણે એ ટેકનોલોજી સારી રીતે આગળ વધે એવી આપડા પ્રયાસો કરવા જોઈએ. ને આપણે બચાવ એનો કરવો જોઈએ શું કેવું મિત્ર આપણે એનો દુરયોગ પણ કરવો જોઈએ નહી.
હા તમારી વાત સાચી છે. આપણે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જોઈએ એનો દુરુપયોગ ના કરવા જોઈએ. યોગ્ય સમય પર આપણને ટેકનોલોજી જ કામ આવે શે અને એનાથી આપણે સરળતાથી અને સમયબધ બધા કાર્યો કરી શકીએ છીએ. પરંતુ જો આપણે એનો દુરઉપયોગ કરીએ એનાથી આપણને આડઅસર હો પડી શકે છે અને આપણને એનાથી નુકસાન હો થઈ શકે છે. એટલા માટે ક્ષમતામાં વાપરવું જોઈએ. ટેકનોલોજી નું બધુ ઉપયોગ કરવો જોઈએ.
હા મિત્ર તમારી વાત એકદમ તદ્દન સાચી છે. કારણ કે આપણે એમ સમ માનીને ચાલીએ કે આપણા પાસે ટેકનોલોજી શે તો આપણે એનું વાપરએ જ કરવું તો પછી આપણા માટે જ નુકસાનકારક શે. કારણ કે તમે જોઈ શકો છો નોર્મલી આપણે એક ઉદાહરણ લઈએ તો આપણે પંખો ચાલુ જ છે. તો તમે જો રૂમમાં હો તો પંખો ચાલી કરીને બેઠા હો ને કોઈ તમે બહાર જતા હો કે કોઈ જગ્યા પર તમે સ્વીચ હ ઓન હોય તો પછી એ જો ભાન નહી કરો તો પછી એ જો વીજળી ન બિલ છે, એ તમાર પર આપવું પડે ને જે વીજળી છે એ પણ એમ મફત મળતી નથી, એ પણ કઈ ના કઈ એ પછી બગડી જાય, એટલે તમારી જે ટેકનોલોજી છે તે પણ ના ખર્ચ થઈ જાય, તો એ આપડ ધ્યાન રાખવું જોઈએ. અમુક એવા એવી જ રીતના આપડે જોઈએ. તો જે મોબાઈલ છે, એ પણ આપડે યોગ્ય સમયે- ઉપયોગ કરવો જોઈએ. એનો દુરપયોગ કરવો જોઈએ ને ટાઈમ ટુ ટાઈમ જ આપડે એનો ઉપયોગ કરવો જોઈએ, એમ વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહી, કારણકે આપણે જો વધુ પડતો ઉપયોગ કરીએ તો પછી આપણને પણ એ એક પ્રકારની- તેવું જેવું થઈ જાય. તમે આટલો કિંમતી સમય તમારો ફાળવીને મને આઈપો તે બદલ હું તમારો ખુબ ખૂબ આભારી છું. આ આભારી છું. કારણ કે આજના સમયમાં . દૂરથી તમારો ખૂબ ખુબ આભાર મિત્ર.
કશું વાંધો નહીં વેલ કમ.
હા, મિત્ર ચાલો બાય મિત્ર.
બાય.